શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ.
કેમ છો? હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું.
હા અત્યારે તો ઘરે બ ધૂ સારું છે પણ જો અને જેમ જેમ ઉનાળાની સિઝન આવે. જેમ જેમ આ ગરમી નો સમય આવ પાણી ની કેટલી સમસ્યા સર્જાય છે.
એ તો તમે સાચી વાત કરી. અત્યારે આ એટલી બધી સખત ગરમી છે ને કે ઘણી જગ્યાએ તો પાણીની અછત થવા લાગી છે, ઘણી જગ્યાએ તો પીવાલાયક પાણી પણ સરખું આવતું નથી અને બે બે દિવસ રાહ જોવી પડે છે અને ટેન્કરો મંગાવવા પડે છે.
હા એટલે જ તો જીવનમાં પાણીની કેટલી ઇમ્પોર્ટન્સ છે, પાણીનું કેટલું મહત્વ છે. એ વિષય પર આજે આપણે ચર્ચા કરીએ.
ખૂબ જ સારો વિષય છે. એમ પણ જોઓ ને પાણી વગર તો જીવન શક્ય જ નથી. આ સૃષ્ટિના દરેક જીવને જીવવા માટે પાણી એક અનિવાર્ય સ્ત્રોત છે.
સાચી વાત છે. જે રીતે માણસને, પશુ, પંખીઓને અને બધા સજીવ જીવને જીવવા માટે ઓક્સિજનની જરૂર હોય છે. બસ એ જ રીતે બધાને પાણીની જરૂર હોય છે. પાણી વગર તો આપણા જીવનના બધા જ કાર્યો મતલબ દિવસની આખી દિનચર્યા પાણી વગર અધૂરી છે.
સાચી વાત કરી. આપણે સવારથી ઉઠીએ ત્યાંથી રાતના સૂએ ત્યાં સુધી આપણના દરેક રોજિંદા કામમાં પાણીની જરૂર આપણને પડે જ છે. એટલે આપ ને પાણીનો દુર ઉપયોગ નહીં કરવો જોઈએ.
સાચી વાત કરી તમે હવે સવારે ઉઠીએ ત્યારથી નાના કામ થી લઈને કોઈ બી મોટા કામ સુધી પછી એ આપણે બ્રશ કરવાનું, નાહવાનું, રસોઈ બનાવાનું, ઘરના સાફ સફાઈ ના કામ એ બધા જ નાના મોટા કામોમાં પાણીની જરૂર પડે છે. એક દિવસ પાણી ના આવે તો આ બધા જ કાર્યો કરવામાં કેટલી અડચણ પડે છે એ વસ્તુ તો તમે જાણો છો.
સાચી વાત કરી અને ઘણા લોકો તો કેવી રીતે જાણે બ્રશ કરતા હોય તો પણ નળ ખુલ્લા મૂકી દેય છે અને પાણીનો કેટલો વ્યય કરે છે અને આપણે આ ઉનાળાની સિઝનમાં આપણને ખબર પડે કેમ કે ઘણી જગ્યાએ આપણને તો સહેલાઈથી પાણી મળી રહયું છે. પણ ઘણી એવી પણ જગ્યાઓ છે કે જે તેમના રોજિંદા કામ માટે અને પીવા માટે, પાણી ભરવા માટે પણ એમને કેટલા કિલોમીટર દૂર ચાલીને જવું પડે છે.
સાચી વાત છે એટલે જ તો હવે આજકાલની સોસાયટીઓમાં ચોવીસ કલાક પાણી આવતું રહે છે. એટલે લોકોને પાણીની કદર નથી થઈ કે ઘરે બેઠા બેઠા જ્યારે નળ ચાલુ કરીએ કે તરત પાણી આવી જાય. એટલે લોકો એનો વેડ મતલબ વેડફાઈથી ઉપયોગ કરે છે કે હા ભલે પાણી જતું હોય જવા દો કોણ ઉભું થઈ ને બે ટીપા નળને બંધ કરવા જાય. એમ વિચારે છે પરંતુ જે ગામડાઓમાં લોકો રહે છે એમને દૂર દૂર સુધી ચાલીને પાણી ભરવા માટે જવું પડે છે. એમને પાણીની સાચી કદર છે.
સાચી વાત કરી અને આજકાલ પાણીની અછત એક ગંભીર સમસ્યા થઈ ગઈ છે. લોકો પાણીનો એટલો બડધો વ્યર્થ વપરાશ કરવા કરે છે કે જેના કારણે હવે તો ભૂગર્ભમાં પણ જળસ્તર નીચે જઈ રહ્યું છે. અને જમીનમાં પાણી હશે તો જ આવશે ને તો તેથી પાણી બચાવવાનું આપણા માટે ખૂબ જ મહત્ત્વનું બની ગયું છે.
સાચી વાત છે અને એ બીજી વસ્તુ પણ છે કે આજકાલ જે ઇન્ડસ્ટ્રીઝ છે એ બધી કેમિકલ પોતાના જેવી અ વેસ્ટ મટીરિયલ એ નદી નાળાઓમાં છોડી દે છે. તો નદી નાળાઓનું જે ચોખ્ખું પાણી છે જે પીવાલાયક પાણી હોય છે એનો પણ વ્યય થાય છે એ કંપનીઓ સમજતા નથી. એમના પણ સ્ટ્રીક પણે રૂલ્સ અને રેગ્યુલેશન લાગુ પડવા જોઈએ.
સાચી વાત કરી તમારે. એમને એ એ બાબતે તો સરકારે સખત પગલાં ભરવા જ જોઈએ છે કેમ કે આ એમના આવું કરવાથી કેટલું પાણી પ્રદૂષિત થાય છે અને એ પ્રદૂષિત પાણી પીવાથી લોકોમાં કેવી ગંભીર સમસ્યાઓ અને બીમારીનો ભોગ બને છે.
હા અને એ તો છે જ સાથે સાથે નદીઓનું પાણી તો લોકો ખેતરમાં સિંચાઈ માટે પણ ઉપયોગ કરે છે હવે કેમિકલ વાળું પાણી હશે તો એનાથી જ પાક પણ ઉગશે અને એ જ આપણે ખાાસું તો એનાથી આપ આપણે ડાયરેક્ટલી બીમાર પડશું.
સાચી વાત કરી તમે, એટલેજ તો આપડે પાણી બચાવવાના એવા કંઈક ઉપાયો એના પગલાં દોરવા જોઈએ, લોકોમાં જાગૃતતા આવે એવું કંઈક તો આપડે કરવા જોઈએ.
હા, અને આજકાલ તો સરકાર પણ પાણીનું મહત્ત્વ એટલું સમજીને રિસાયકલ કરે છે પાણીને, જે પણ ખરાબ પાણી હોય એને રિસાયકલ કરીને પાછું નાના એ નાના મોટા કામોમાં વપરાશ થઈ શકે એ રીતે પાણીને શુદ્ધ કરે છે.
હા અને હું પણ મારી ઘરે એવું જ કરું છું મારી ઘરે પણ આરો લગાવ્યો છે તો જે આરોમાંથી જે વેસ્ટ વોટર નીકળે છે, તો હું એની નીચે એક નળવાળો ઝાડ છે કે એક ડોલ એવું કશું પણ મૂકી રાખું છું કે એ પાણીનો વ્યય નહીં થાય અને એ પાણી એ ડોલમાં કે જારમાં ભરાય, તો હું એ પાણી કોઈપણ હાથ ધોવામાં કે વાસણ ધોવામાં ઉપયોગ કરી શકું છું, અથવા તો છોડઓવામાં નાખવામાં પણ તમે એનો ઉપયોગ કરી શકો છો.
અરે વાહ આતો ખુબજ સરસ વાત કહેવાય. આ વસ્તુ તો મને પણ જાણવા મળ્યું. હવેથી હું પણ આવું કરીશ અને એક વસ્તુ બીજી બી છે, અગર પાણી આપણે નહી પચાવશું તો એમ કહેવાય ને કે એક સૂત્ર છે જળ એજ જીવન છે. જો આપડે પાણીને નહી બચાવશું તો આપણી જીવન પણ આગળ જઈને ખતરામાં મુકાઈ શકે છે અને આવનારી પેઢીનું શું
એ ખરી વાત છે ને, એજ એક મુશ્કેલનો પ્રશ્ન ઊભો થાય છે કે અત્યારે જો આપણે આટલું બધું પાણી વેળફી દઈશું, પાણીનું પ્રદૂષણ ફેલાવશું, તો આપણે આપણી આવનારી પેઢીને શું આપવાના છે, એમના ભવિષ્યનું શું થશે એટલે અત્યારથીજ આપડે એ બાબતે અ થોડાક પગલાં લેવાની અને લોકોમાં જાગૃતતા લાવવાની ખૂબ જ જરૂર છે.
સાચી વાત છે. આપડા વડીલો જૂના જમાનાથી વરસાદી પાણીનો સંગ્રહ કરતા આવ્યા છે. એ લોકો પાણી નો મહત્વ, પાણીની ઇમ્પોર્ટન્સને કેટલું સમજતા હતા એ આપણે જોઈ શકીએ છીએ. જ્યારે પણ વરસાદ પડતો ત્યારે જે મોટા ટાંકા બનાવી રાખતા. આપડી પુરાની સંસ્કૃતિમાં પણ એ વસ્તુના અવશેષો મળી આવ્યા છે, કે જ્યારે પણ વરસાદ પડતો ત્યારે જે જમીનમાં મોટા ખાડા કરેલા હોય તેમાં વરસાદી પાણીનો સંગ્રહ થાય અને આખું વર્ષ એ પાણી પછી આપડા કામોમાં ઉપયોગ લઈ શકાય.
બિલકુલ અને અમુક ગામડાઓમાં તો હજી પણ આ પદ્ધતિનો લોકો ઉપયોગ કરે છે, કેમકે આપડે શહેરી લોકોને પાણી બહુ આસાનીથી મળી જાય છે ને એટલે એની કદર નથી કરતા, તમ પણ તમે અમુક એવા પછાત વર્ગના વિસ્તારોમાં કે અમુક ગામડાઓમાં તમે જઈને જોશો ને તો એ લોકોને એમના રોજિંદા કામના પાણી માટે પણ કેટલુંક ચાલીને જવું પડે છે, એટલે એ લોકો તો હજુ પણ એ પદ્ધતિનો ઉપયોગ કરે છે. રેઇન વોટર હાર્વેસ્ટ એ બધી પદ્ધતિઓનો ઉપયોગ કરીને પાણીનો ઉપયોગ કરે છે.
એ વાત તો ખરી, પણ આજકાલ તો પાણીની સમસ્યા શહેરોમાં પણ વધી ગઈ છે, મોટા મોટા જે શહેરો છે, એમાં આજકાલ એટલી બધી બિલ્ડિંગ્સ, એટલા એટલી બધા જગ્યાઓ જ્યાં પણ ખુલા મેદા દાન દેખાય ત્યાં બિલ્ડિંગ્સ બાંધી દે, હવે જ્યાં બિલ્ડિંગ્સ બાંધી દેસું બ્લોક્સ બધા નાખી દેસું તો જે પણ કુદરતી રીતે આવતું પાણી છે, વરસાદ આ જયારે પડે ત્યારે પાણી આવતું હોય એનો ભૂગર્ભમાં સંગ્રહ કઈ રીતે થશે. કેમ કે બધી જ જગ્યાએ બિલ્ડિંગ બાંધી દીધી હોય છે, એટલા માટે ભૂગર્ભ જળસ્તર ઓછું થઈ ગયું છે અને પાણી સંગ્રત નહી થાય, તો આપણને મળશે કઈ રીતે, એ વસ્તુ વિચારતા નથી લોકો
હા, એ એક બહુ જ સારી બાબત પર તમે મને વાત કરી, સાચી હકીકત છે. જો જમીનમાં જ નીચે પાણી વરસાદનું ઉતરશે જ નહીં અને નીચે ભૂગર્ભમાં પાણી હશેજ નઈ, તો આપડે આપડે કેવી રીતે પાણી પ્રાપ્ત ત કરીશું.
સાચી વાત છે, એટલેજ તો સરકારે પણ આ વસ્તુ સમજવું જોઈએ અને સરકાર તો પોતાના તરફથી પ્રયાસ કરે છે, પાણીને બચાવવા માટે કેટલા અભિયાન ચલાવે છે કેટલી નાની મોટા કેમ્પ યોજે છે કે લોકો લોકોમાં અવેરનેસ ફેલાવે, લોકોમાં જાગૃતતા ફેલાવે કે પાણીનો બચાવ થાય
સાચી વાત છે. એટલે હવે આપણા ઘરથી જ લોકોએ શરૂઆત કરવી જોઈએ, જેમકે તેમના રોજિંદા કામ કરતા હોય, બ્રશ કરતા હોય, હાથ ધોતા હોય, કપડાં ધોતા હોય, ના જે પણ કરતા હોય તો તેમાં એ પાણીનો વ્યય ના કરે જેટલી જરૂરિયાત હોય એટલુંજ પાણીનો ઉપયોગ કરે, નળ ખુલ્લા ન મૂકે બસ આવી નાની નાની તકેદારીઓ એ લોકો રાખશે, તો એક ઘરથી શરૂઆત થશે, ધીરે ધીરે આપડે શરૂઆત કરશું તો ધીરે ધીરે બદલાવ તો આવશેજ
સાચી વાત છે અને આપડે પણ ક્યાંક આવતા જતા હોય અને ક્યાંક નળ ટપકતો દેખાય તો આપડે આપડી રીતે મનમાં વિચારીને એને જઈને બંધ તો કરીજ શકીએ કેમકે ટી પે ટીપે સરોવર ભરાય. એ ટીપુ ટીપુ બચાવશું તોજ તો પાણી બચશે અને પાણીનું મહત્ત્વ સમજાશે.
સાચી વાત કરી અહ ત